હેલો
ફલો
હા કેમ છો ભાઈ હા મજામાં છે તમે એવું કરો છો હવે
બસ કઈ નઈ બેસેલા છે
એવું તમાર પા તબેલો વબેલો છે
હા તો બેલા પર જ છે અત્યારે
એવું અમારું બી એજ છેતા પેલા બહ બધું છે
લમ
હમ
બોલ આજનું ટોપિક
ટોપિક છે આપણો સેવિંગ મની હ
સેવિંગ મની કરીએ કરીયે સેવિંગ કરીએ ને મની તમે કરો છો
હા કર છેને એ
એવું છે
હમ
બોલો બીજું સેવિંગ મનીમાં.
સેવિંગ મનીમાં કશું નહી અમે સેવિંગ કરે છીએ અમારો જોબ પથી પગાર આપલો. અહીંયા આવે છે ને સેલેરી. તો એનામાં પછી વીસ કે ત્રીસ હજાર આવે છે પછી એ એમા પેત્રીસ હજાર ઘરે આવે છે પછી એનામાં પંદર હજાર સેવિંગ કરી દે. તે પછી પંદર હજારમાં બધી બધું ખાવાનું પીવાનું કરી લેશું.
એવું છે અમારું બી સેમ એવું જ છે ભાઈ. અમારું બી એવું જ થાય છે એવું પગાર બી એવો જ આવે છે ને એવી રીજ કરતા છે અમે બી.
હા હા હા.
હમ્મ.
એક બાર વાત છે કોઈ નહી કોઈ તમે બોલો હું કરો છો?
બસ કરી ની આ તબેેલાએ બેસા છે.
એવું.
હમ્મ મની હારુ જ બધું કરવું પડે ને.
હા ના એતો મની મની હોય છે તો પછી આપણે માણસ ને માનસ ઓળખે છે ને. ની તો પછી કશું કોઈ કોઈને ઓળકતું નહીં. આપડા પાછા આપણા પાસે આજે પૈસા રહેશે ને તો તો જ આપણેે કોઈ બીજો ઓળખશે ને તો.
હા બરાબર. બોલો બીજું.
કોઈ નહી ભાઈ તમે બોલો.
બસ શાંતિ આ તબેલા બેસાડ બેઠા છે પૈસા આવે બસ દૂધ વેચ ચી તો પૈસા આવે ને.
આ તો પછી એજ કરહે છે મેં બી એજ બોલું છું ને તો દૂધ વેચ છું તો પૈસા આવશે પૈસા આવશે. પછી મનસ ને મનસ ઓળખ ઓળખ છે. તો ઓળખશે એટલે પછી આપણેે ડિમાન્ડ રહેેશે. એમનો તેમમ રેશે એવું જ છે પડધું. ઓળખ છે જ ના તો પછી આપણેે જ. કોઈ સમાન દે છે એટલે ડિમાન્ડ.
હા.
હા તો એ.
લા. બ હા બોલ ત ગાંધ ગલા. અમારા તો કઈ નઈ મજા છે અમારી. હા.
એવું.
તો બીજું. હા, તમે ક્યા છો.
અત્યારે અમે એમ કઈ નઈ શકતા ભાઈ હવે.
એ કેમ?
એ નઈ કેતા તમને.
એ એવું છે કે?
હા એવું છે.
હાાસ તો.
એવું કરો છો તમે બીજું.
અમે તો કઈ નથી અમારે ગાય ને પાણી પયા અને આવ છે.
હ
હલો હા બોલો બોલો.
શું કરો છો તમે હવે.
બસ.
એવ એું. જો બાઈને ઉું કરર છો ભાઈ હું.
શું કેવો છો.
મેં એ જ પૂછતો તો કેવું કરો છો ભાઈ તમે.
બસ બેઠા છે, બેઠા છે.
હારું છે, પછી.
હમ
બરોબર હું ભાઈ બીજું
કઈ નહી બસ બોલો તમે ટોપિક પર
ના ભાઈ હું કેવાના હવે ટોપિક પર આપડો સેવિંગ મનીમાં જ બોલવાનો છે ને. તો પછી સેવિંગ કરશું તો આપણું પછી આગળ હુ થશે? સેવિંગ કરશું તો ઘરે બાંધાવશે બિંધાવશે પછી તમારું પોતાનું ઘર રહેશેને તો પછી હોમેથી ડિમાન્ડ દેશે આપણી. કી ના ભય એ મણસનું એ કી ના ભય એ માણસનું મોટું ઘર છે. આમ પ્રોપર્ટી છે તેમ પ્રોપર્ટી છે. પછી એ તમે એ બીજા છે ને હોમેથી બોલવા આવશે.
યામ.
એવું એજ છે ને ભાઈ તમારું કશું છે?
છે છે બધું જ છે પ્રોપર્ટી છે, ખે ખેતર છે.
આપણું હારું હારું પ્રોપર્ટી રેય છે ને તો પછી આપણે હોમેથી ડિમાન્ડ આપે છે.
હ ડિમાન્ડ આવશે જ ભાઈ.
હા એજ છે ને ડિમાન્ડ આવું જ જોઈએ ભાઈ આપડી તો જ સેવિન્ગ કરશો તતતો ડિમાન્ડ આવ સ પૈસા કમાવાના કઈ જીસી કોણ હોય એ તમને ખબર છે ને? કઈ થી બી કો કોઈ બી જોબ લાગી બોલે છે ને તો લાગી જ જવાનું કશું કશું શર્મા વાનું નથી.
હમ્મ.
કશું ટેન્શન લેવાનું નથી ડાયરેક લાગી જ જવાનું જોબમાં.
હ હ.
હ ટેન્શન નઈ લેવાનું બાકી બધું ફ્રી જ રેવાનું હમ્મ એજ છે.
નવરો કામકાજ કર્યો નઈ રે ચાલુ હલો.
ભાઈ એવી ગંદીગાળો ના આપતા તમે.
અલા ભાઈ પેલા ભાઈ ફોન કટ થઈ ગયલો હતો એટલે.
હા હા કોઈ ટેન્શન
તો ભૂલ થી નીકળી ગયા ભાઈ બીજા બીજા માણસ થી નીકળી હા મેં નથી બોલતો એટલે એ માણસ બોલ નથી બાજ અમે નથી બોલતા ભાઈ બોલો બોલો બીજું બોલો. બસ શાંતિ ભાઈ.
હા અમાર તો એવી શાંતિ છે ખાલી સેવિંગ મની જ કર છે ભાઈ અહીંથી પૈસો આયો કંઈ સેવિંગમાં નાખવાનો પછી ઓ સાલું જીન તીન પૈસો વાપીસ કર સેવિંગ એકાઉન્ટ છે પણ એ બ તો ઉડી જાય છે. એ પસી કંઈ ખાવાનું ભૂખ લાગે છે તો પછી ખાઈ લે છે ને. ઓનલાઈન પૈસા છે ઈ યુ ટી હા ઓનલાઈન પૈસા ચે મારો એકાઉન્ટમાં નાખો એવું પછી આવી.
હમ્મ.
એવું હારું છે હુ હોય બીજું તમારું.
બસ કઈ ની, તમે જણાવો.
કશુ જ નઈ ભાઈ.
શું કેવો છો.
કશું જ નહી તમે બોલો.
બોલો તમે જણાવો બોલો.
હવે આમું જણવાના તમે બોલો ને ભાઈ.
કઈ નઈ ભાઈ બસ બેઠા છે આ પૈસા સારું જ બેઠા છે હવે બીજું શું કરશો હવે સેવિંગ સારું સેવિંગ કેટલીક સેવિંગ
હમ્મ એ બી તમારી હાચી વાત છે.
તો સેવિંગ એક સારી વસ્તુ પણ છે. કેમ કે ઘર વાળા ના પૈસા ગમે ત્યારે કઈ જરૂરત ગમે ત્યારે જરૂરત પડે ત્યારે આપણને કામ લાગે એમ સેવિંગ વાળા પૈસા. સેવિંગ કરે લા પૈસા કામ લાગે એવું.
ના એ આપડે એ આઉટ સિજનમાં કામ આવે છે સેવિંગ કરેલા
આઉટ સીઝનમાં કઈ તબિયત બગડે કોઈની તબિયત બાબીયત બગડે ને હારું એટલે.
એ આપણે કશું આવે છે પછી એ આપ આપણેે કઈ ઇન્વેસ્ટ કરવું હોય તો કરતા આવા જોઈએ. આપડ હું બોલે છે એમ આર્ટ સિઝનમાં પછી આવું એજ છે ને હવે આઉટ સિઝન ચાલતો છે.
એ અમારા ત્યાં એક એક અમારથી એક ભાઈ છે તેને ત્રણ લાખ રૂપિયા સેવિંગ કર્યો છે.
હો બાપ રે બઉ સેવિંગ કર્યો છે ને ભાઈ.
હું એ ભાઈનું નામ નારા નારાયણ કરીને છે એ ભાઈ નું નામ.
નારાયણ કરીન છે.
હમ્મ.
એ તો અમાર પાસે ભી છે ને એક નારાયણ.
એવું છે.
હા એના પાસે ભી ત્રણ લાખ સેવિંગ છે.
એવું છે.
હા પણ એનું નામ છે નારાયણ દિલીપ તમાર એનું નામું હું છે એનું
નારાયણ મોહન.
ના એક મોન ના નારાયણ દિલીપ હોશે ભાઈ એનું નામ જોજે તમે.
ના ના ના ભાઈ અમારે ત્યાં નારાયણ મોહન છે એના ભાઈ ન નામ બાપુ બાપુ કરીને બોલાવે છે એ એને બાપુ કરીને બોલાવે છે એ ભાઈને
એ એમની વહુ નું નામ જ છે ખબર છે તમને વૈશાલી છે એમનું છો એની નાત હા એમનું નાત નામ છે
એવું છે
એજ છે ને બધા નીજર જેનામાં ટોપો છે.
હા હા હા.
એ સાંડસ બાથરૂમ ધોવામાં ટોપ પર છે એ લોકો બધ બીજું કોઈ નહીં.
એવું છે.
હા એવું જ છે. હું ભાઈ બીજું ભાઈ તમે બોલો. એ લોકોની બી હારી સેવિંગ છે નરુ ની બી હારી સવિંગ છે. પણ એનું લગ્ન નહી થતું છે એમ કારણ કે
નહી લગ્ન તો થઈ જશે એનું આ વખતે વાત આવેલી હતી એની બેઠો
જેના કાંડવું છે.
ના ના ભાઈ આભ અપ
હા એ આપણે બધી જાણકારી છે એમની
એવું છે તમે કેવી રીતે ઓળખો છો એને તમે કેવી રીતે ઓળખો છો એ લોકો
હાલા અમે છે ને એને અમારા દાદા ને તેને જાણતા જ છેએ તો પછી એમને મને કીધું હતું કે બહુ મોટો માણસ છે એમ પછી મેં એ બી એમને પૂછ્યું છે કે આપ કો માણસ છે એ પછી એ લોકો કેતા કે ના એ આમ નામ કરે છે પછી એમ નામ સેવિંગ કરે છે પછી એમનો બંગલો છે તો એ એમને એમ કીધું ને પછી તરતી ઓળખ પડી ગઈ છે મારી પછી મેં દાદા ને કીધું કે આવું કરે છે હવે હવે જોબ કરે છે એનું એનું લગ્ન ક એનું લગ્ન કરે છે પણ છોકરી નહીં મળતી
એવું છે
થોડો આંગનંગત કરે છે એટલા પાગલની ગત કરે છે એ થોડો થોડો એ જો હોરો રેશેને ભઈ તો એની સગાઈ હવે થઈ જશે તમને ખબર છે?
હહ તે પણ છે, લગ્ન તો તો આરામથી થઈ જશે. ભાઈ તમારી સાથે વાત કરીને ખુબ ખુબ
પન એ થોડો હારો રેશે ને એમની વાઈફની જોડે તો થઈ જશે એમનું લગ્ ગન
હા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
હા ચાલસે ચલો પછી ટાઈમ પતી ગયો.
હહ